હલો.
તો તમને મારો અવાજ આવી રહ્યોશે મિત્ર.
હા મિત્ર આવી રહ્યો છે.
એવું ચાલી રહ્યું છે.
બસ મજામાં તમે.
જમવાનું જમી લીધું
ના બાકી છે હવે થોડી વારમાં જમી લઈએ તમે?
હા અમારું વાકી જ છે શું તમેમે ફ્રી છો.
હા હ તો વત્રી જ છે.
આપણે ટાફિક અને શહેરન સા શહેરોની સમસ્યા પર ચર્ચા કરીએ થોડી
હા ચોક્કસ
ટ્રાફિક અને શહેરોની સમસ્યાઓ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ પડકારો માની એક છે ઝડપી શહેરીકરણ વધતી વસ્તી અને વાહનોની વધતી સંખ્યા શહેરોમાં અનેક સમસ્યા ઉભી થઈ શકે છે ટ્રાફિકની મુખ્ય સમસઓ એક રારા ફેટીતા શહેરમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિક છે જા શકે છે લોકો કલાકો સુધી રસ્તા પર અટવાય રહ્યા છે આજના સમયમાં લોકોની આવક ખૂબી છે અને ભ તો ખૂબ વધ પ્રણ મળને છે અને રસ્તા પર ચલાવે છે જોકે પાર્કિંગ ની અૂરતી સુવિધા ય છે તેમજ વાયુ પ્રદુષણ વાહનોમાંથી નીકળતા ધુમાડા અને ઝેર વાયુઓ હવાના પ્રદુષણમાં વધારે કરશે કે શ્વાસ છે બધી રોગો ન કારણ બની શકે છે અને આપણા શરીરને નુકસાન પહોંચાડે છે જૂની વાહનો જે હોય છે એ નવા વાહનો પણ હોય છે જેમાં અમુક ખામીઓ્ય રીતે જે ગાડીમાંથી કે વાહનમાંથી ની પ્રદુષણ કરાયે છે એના વિધે લોકોને ગંભીર બીમારી પણ થઈ શકે છે ધ્વનિ પ્રદૂષણ વાહન અને હોર્ન અને ભારે ટ્રાફિકના વચ્ચે ધ્વનિ પ્રદૂષણ વધે છે જે માનસ તણાવ અને આરોગ્ય સમસ્યા ન કાર બે છે જરાક ટ્રાફિક જામ થાય એટલે લોકો હોર્ન વગાડવાનું શરૂ કરી દે છે કેના રીતે ધ્વનિ પ્રદર્શન ખુબ થાય છે અને માનસિક તણાવ પણ વધે છે તેમજ માર્ગ અકસ્માતો ટ્રાફિકિક નિયમનું નિયમોનું પાલન ન થવાથી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી અકસ્માતોની સંખ્યા આડેધણ ગાડી ચલાવે છે અને લોકો કસે લાઈસન્સ પણ નથી તેથી આડેધડ ગાડી ચલાવવાથી અકસ્માત ખુબ વધી રહ્યા છે અને લોકોની ઈજા પણ ખુબ થઈ રહી છે તેમજ ની મુખ્ય સમસ્યામાં જોવા જઈએ તો વસ્તી વધારે છે વેટાણની સમસ્યા પાણીની છત વગેરે છે તેમાં વસ્તી વધારે શહેરોમાં રોજગાર અને સારી સુવિધાઓની આસ એ લોકો સ્થળાંતર કરે છે જેના કારણે ઝડપથી વધી રહી છે ગામડાના લોકો શહેરમાં જઈ રોજગાર મેળવે છે જેથી શહેરમાં વસ્તી ન ખૂબ વધારા જાય છે લોકો એવું વિચારીને આવે છે કે શહેરમાં જઈશું તો આપણે સારું કમાશું સારા રહીશું એવી આશા બધા લોકો ગામડા માંથી શહેરમ સ્થળંત કરેશ એ હતી વસ્તી વધારાનો પ્રશ્ન સામે આવ છે તેમજટની સમ વધતી વસ્તીના કારણે રસ્તા અને યોગ્ય અવાજની અસત સર્જાય છે જેના પરિણામ ઝોપટપટ્ટી વિકાસ થાય છે કારણ કે શહેરોમાં પણ એટલી બધી જગ્યા આવતી નથી કે બધા લોકો ત્યાં સારી રીતે રહી શકે ગામડા માંથી સતત લોકો આવ્યા જ કરે છે તેથી રસ્તા અને અવાજની અશ છેએ તેમજ પાણીને છે ઘણા શહેરામાં પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતા નથી તેમજ ભૂગર્ભ સ્થળ જળતર પણ ઘટી જાય છે તેથી પાણીની અછતની સમસ્યાઓ પણ તેમજ ખચરા વ્યવસ્થાપનની સમય છે શહેરમાં દરજ મોટી માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે પરંતુ ઘણીવાર અપૂરતી હોય છે કારણ કે અમુક નગરપાલિકા વાળા દરરોજ કચરાની સફાઈ કઈ વ્યવસ્થા કરતા નથીથી કચરા વ્યવસ્થાપનની સમસ્યા ઉત્પન્ન થાય છે તેમજ પ્રદુષણ વાયુ પાણી અને વન્ય પ્રદર્શન શહેરના જીવન પ્રભાવિત કરે છે અને લોકોના આરોગ્ય માટે જોખમરૂપ બને છે આથી ખૂબ સમસ્યા શહેરોમાં પણ જોવા મળે છે ટ્રાફિક છેણ આનીંત શહેરીકરણ વધતી વસ્તી તેથ જાહેર ટ્રાફિક નિયમો અને જાગૃતિ ના અભાવો અયોગ્ય સહેરા છે સરકાર સરકારે બસ સ્ટેન્ડ બસ જેવી સુવિધાઓ કે જાહેર પરિવહનની જોઈ જેથી લોકો તેનો ઉપયોગ કરી ટ્રાફિક સમસ્યા બ એ પોતાનું પ્રાઈવેટ વાહન નો ઓછો ઉપયોગ કરવાો જોઈએ જેથી ટ્રાફિકની સમસ્યા ખૂબ ઓછી થઈ શકે છે કારણ કે વધારે પડતા લોકો જરાકમાં એક બે કિલોમીટર જવાનુંય પોતાનું બાઈક કે ગાડી થી લઈ ને જાય છે જેથી ટ્રાફિકની સમસ્યા ખબ વધી જાય છે એ એટલું તો આપણે ચાલીને પણ કામ આપણે બતાવી શકીએ તે કહે છે એ તેથી આપણે એમ બને તેમ આપણે પોતાના વાહનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ શું મિત્રો તમે પણ જાહેર પરિવહન નો ઉપયોગ કરે છે
હા મિત્ર ટ્રાફિક અને શહેરની સમસ્યાઓ આજના સમયમાં ખુબ જ મહત્વની વિષય બની ગયો છે અને શહેર ની વસ્તી વધી રહી છે જેના કારણે રસ્તાઓ પર વાહનોની સંખ્યા પણ વધી રહી છે એને પરિણામે ટ્રાફિક પ્રદુષણ અને અકસ્માતોની જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે અને ટ્રાફિક જામના કારણે લોકોનો સમય અને ઈંધણ બને નો બગાડ થાય છે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ નોકરિયાદ ન કોઈ અને વેપારીઓની સમસ્યા પોતાના સ્થળે પહોચવા પહોંચાવા મુશ્કેલ પડે છે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોને પણ ટ્રાફિકમાં અટવાયવું પડે છે જે ગંભીર પરિણામો લાવી શકે છે શહેરોમાં બીજી ઘણી સમસ્યાઓ પણ જોવા મળે છે જેમ કે વસ્તી વધતી વસ્તી હવા અને પ્રદુષણ ન પીવાના પાણી ન કચરા ના યોગ્ય નિકાલની સમસ્યા પાર્કિંગની અછત ગંદકી અને ગટર વ્યવસ્થાની સમસ્યા હરિયાળીમાંગ ઘટાડો મોંઘવારી અને રહેેગાણીની સમસ્યા આ સમસ્યાઓના કારણો એ છે કે ઝડપથી વધતી વસ્તી ખાનગી વાહનો નો વધતો ઉપયોગ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું રસ્તાઓની અપૂરતી સુવિધા યોગ્ય શહેરોમાં આયોજન નો અભાવ અને એને આપણે કઈ રીતે આપણે ધ્યાનમાં રાખી શકીએ તો કે એ એમાં ઘણી બધી એવી ધ્યાનમાં રાખવાની બાબતો છે. જે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ ન કરવો કારણ કે આપણે જોઈએ તો ઘણા બધા લોકો એ કામ વગર હ તમે કેવી રીતે કે કામ વગરે પોતાની ગાય પરિવહન કરતા હોય છે જ્યાં ચાલીને જવાનું હોય ત્યાં પણ ગાડીઓ લઈને જાય છે, તો એવું ન કરવું જોઈએ, અને ટ્રાફિક ના નિયમો કડક પર પાલન કરવું જોઈએ કારણ કે ટ્રાફિક ના નિયમો આપણા માટે હોય છે અને એ નુકસાન માટે હોતા નથી પરંતુ એક સારા માટે હોય છે તો એનો આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને સાયકલ અને ગફાળા જવાની ટે વધારવી જ્યાં પણ આપણને એવું લાગતો હોય કે આપણે ચાલીને કે સાયકલ લઈને જઈ શકીએ તો એવી જગ્યા આપણે ચાલીને કે સાયકલ લઈને જવું જોઈએ અને આ આજ આપણે ગામડાઓ કે શહેરો ખાસ કરીને શહેરોમાં જોઈએ તો નુકસાન વધુ કપાઈ રહ્યા છે તો એ એવું ન કરવું જો કે વધુમાં વધુ વૃક્ષો પણ વાવા જોઈએ કારણ કે એનાથી પણ આપણે શરીર પર અને આરોગ્ય પર સારી એ સારી અસર થાય છે. અને શહેરોમાં તો કચરો યોગ્ય જગ્યાએ જ નાખવો જોઈએ કારણ કે શહેરોમાં વધતી વસ્તી અને મોટા ભાગના ઘરો શહેરોમાં હોવા થી કચરો પણ યોગ્ય જગ્યાએ નાખી તો એ સારું રહે છે. અને સરકાર દ્વારા નવા રસ્તાઓ ફ્લાય ઓવર અને પાર્કિંગની સુવિધા પણ વધારવી જોઈએ કારણ કે વધતી વસ્તી ના કારણે ઘણા બધા વાહનો અવર જવર થતા હોય છે તો એને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ અને લોકો લોકોને ટ્રાફિક અને સ્વચ્છતા અંગેની જાગૃતતા માં લાવવી જોઈ કેમ કે ટ્રાફિક અંગેની જાગૃત તા લાવી ખુબ જ જરૂરી છે ટ્રાફિક અને શહેરની સમસ્યાનો ઉકેલ માત્ર સરકારથી જ નહીં પરંતુ દરેક નાગરિક થી શહાય સહકારથી પણ શક્ય છે કેમ કે આપણે માત્ર સરકાર પર જ ધ્યાન ના રાખવું જોઈએ પરંતુ આપણે પોતે પણ એનો ઉકેલ કઈ રીતે લાવી શકીએ. એના માટે આપણે પણ તૈયારી રાખવી જોઈએ અને ટ્રાફિક ના નિયમોનો પાલન કરવાનો અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારી વધારીએ અને શહેરને સ્વચ્છ રાખીએ. તો આપણું શહેર વધુ સુરક્ષિત અને સ્વચ્છ રહેવાની લાયક બની શકે છે. તો એવા ઘણા બધી બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને ટ્રાફિક ના નિયમોનું પણ પાલન કરવું જોઈએ જેથી કરીને ટા ફિક અને શહેરની સમસ્યાઓને આપણે નિયંત્રણ માં લાવી શકાય, તો તમે શું કહેશો મિત્ર
હા મિત્ર આપડે બધા લોકો એ સમ મજી વિચારે જે કરવું પડે, કારણ કે બધા લોકો વિચારે કે આપણે કેમ પાછળ લડી ર ગાડી કરીને બધા લોકો પોતાની ઈગો પર આવી જાય છે એના કર તા આપણે સમજી વિચારીને ગાડી આપણી સાઈટમાં હટાવી દઈએ કે જાહેર પરિવહન વ્યવસ્થાનો વધુ ઉપયોગ કરે તો આ ટ્રાફિકની સમસ્યા વધુ થવાની નથી. ટ્રાફિક અને શહેરની સમસ્યાનું યોગ્ય આયોજન અને સંચલન દ્વારા નિવારણ શક્ય છે. એના શહેર સુરક્ષિત રહેવા યોગ્ય બનાવી શકાય છે આમ તમારા દ્વારા જે પણ ટ્રાફિકની સમસ્યા કે શહેરોની સમસ્યા વિશે જે માહિતી મને મળી એના બદલ તમારા ખૂબ ખુબ આભાર.
તો તમારો પણ આભાર.